હેલો,
હા કેમ છો.?
બસ મજામાં તમે કેમ છો.?
અમે પણ બી મજા મે શું કરતા હતા.? હા! અમે જમી લીધા આવીશ.
શું જમ્યા તમે?
અમે ખિચડી ને કઢી.
અચ્છા સારું સારું હા. હમે મહારાજે બનાવ્યું છે. જમવાનું બધા આવશે, તો જમશું હમણાં.
હમ!
તો શું? બાકી બધું કેવું ચાલે છે?
બસ મજ સારું ચાલે છે.
હમ! આજે આપ આજે આપડે દિવાળી વિશે વાત કરીએે.
હા સાચી વાત. હા સારું હા. મન તો પાપા બહુ ગમે છે. મે તો બે મહિના પહેલા દિવાળી આવે છે ને બે ત્રણ મહિના પેલા, ખરીદી કરવા માંડુ.
હા મને બી દિવાળી નો તહેવાર ખુબ જ ગમે છે.
અછી વાત હે.
હા દિવાળી નો તહેવાર આવે એટલે અલગ જ ઉત્સાહ આનંદ આવે છે.
ખબર છે પેલા હું શું કરું છું દિવાળી આવે તો તમને ખબર છે?
શું કરો?
મેં પેલા મારી ખરીદી ના કરું પેલા હું ઘરની સાફ સફાઈ કરું છું પેલા.
હા એ છે આપડે લેડીઝ હા લેડીઝ લોકો એ પેલા આપડે પોતે ને પછી તૈયાર થાય ત ઘરને
પેલા આપને ઘરને તૈયાર કરવાનું ફર્ શું છે. કે પેલા આપણે ઘરને તૈયાર કરવાનું.
હા.
પછી આપણે ભગવાનને શું શું લાવવાનું ભગવાનની બી તૈયારી કરવાની દિવાળી હાથે, પછી લાસ્ટ મે ફાઈનલ મેં આપણે કરવાની.
હા, સાચી વાત છે મેં ભી જો દિવાળી આવે કે એના એક મહિના પેલા ચાલુ થાવ ઘસોડો સાફ કરુ પછી બેડરૂમ સાફ કરુ. પંખા સાફ કરું બધું કબાડ વબાડ સાફ કરતા કરતા મહિનો થઇ જ જાય છે.
સાચી વાત હૈ.
પછી શોપિંગ પૂરી પછી જ શોપિંગ ચાલુ કરું છું સાફ સફાઈ પૂરી થાય ને. પછી શોપિંગ કરવા નીકળું. એટલે તોરણ ને રંગોલી ને રંગોલી ના પેલા કલર ને બધું લઈ આવ. મને તો રંગોલી કરવાનું બહુ ગમે છે દિવાળીમાં તમને ગમે છે?
બાર તે ખરીદીને લાવતા હશે ને?
હા બધું બારે
મેં તો પોતે જાતે બનાવું છું મેં તો પોતે જાતે બનાવું છું તોરણ ને મલબ
અચ્છા હા, તો સારું ભાઈ મને પણ શીખવાડજો.
ને હા પાકું. ને આપણે ઘર તૈયાર કર તો હું પેલો આપડે કલર નહી કરતા ડિસ્ટિમ્બર કલર. પેલા હું જાતે કલર બી હું જાતે કરું છું.
અરે વાહ તમે તો ટેલેન્ટેડ છો.
મન બહુ સારો લાગે છે.
હા, મે તો જાતે તો નહી કરું.
એવું?
હા, મેં તો મને કે ખુબ જ ગમે છે મને ખુબ ગમે છે. જેમે બધા અલગ અલગ કલર લાવ છુ, પછી રંગોળી બનાવ એ જ.
હમ. બાકી, અને દિવાળી ની કેટલી બધી ખરીદી. પછ પછી ખરીદી પટી જાય ને પછ શું કરું છું. પછી રસોડામ બણે ને. દસ દિવસમાં દસ દિવસ લાગે મને પૂરા હું બધું નાસ્તો બનાવું તૈયાર કરું.
હા.
કે આપણે મહેમાન લોગ આવે છે સ
હા સેમ સેમ, મેં બી જોવ પ છે પેલા શોપિંગ પતાવી દવ બધું મારા છોકરાઓના કપડા મારા કપડાં બદલાવી દેવ. પછી તોરણ ને કલર ને પેલા પગલ લક્ષ્મીજીના બધું શોપિંગ કરી ને. પછી નાસ્તો બનાવવાનું ચાલુ કરું એટલે પાંચ છ દિવસ ચકરી ને ભાખરીને. પછી શું કેવાય પેલા શું કેવું તમે એના ઘોઘરા.
સાાચી વાત, મને ગુગરા બહુ સારા લાગે છે એમ મજા મજા ભી આ બનાવા ને ભી મજા આવે, ર ખાવાને ભ મજા આવે મને.
હા એજ તો આપડે જાતે બનાવીને નાસ્તો તો ખુબ જ સારું લાગે છે. રેડીમેડ લાવી એના કરતા જાતે બનાવે ને. એ ખુબ સારું લાગે છે. તો શું, એ છે દિવાળી નો તહેવાર તો છોકરા લોકો તો ફટાકડા માટે એટલા કો થાય છે અને દિવાળીને દસ દિવસ પહેલા જ ફટાકડા ફોડવાનું ચાલુ કરે છે, ફટાકડા લાવો. ફટાકડા લાવો, એટલે એ લોકો તો રોજ ફટાકડા જ ફોડે છે.
સાચી વાત, આપણેે દિવાળી ને ફટાક કકડાં બી છોડીએ ને તો એ બી, સુરક્ષિતમાં ધ્યાન રાખીને છોડવું પડે.
કીને ફોડવા જોએ એમ નાના નાના ફટાકડા ચાલે વધારે, મોટા બોમ્બ ને ફટાકડા એવા નહી પડવા જોએ પ્રદુષણ થાય છે. એટલે નાના નાના ચકરી ને બધા એ ફોડીને ખોટીને, તો એ ચાલે.
સાચી વાત હ, ને આપ તમાને ખબર છે. ફટાકડામાં બી કેવું ફટાકડું આવે ખબર, ધિરાણી જેઠાણી.
હા હા.
ઓ બહુ મસ્ત ફટાકડો આવે છે ખબર કે એટલી બધી, દેરાણી જેઠાણી ફટાકડાનું નામ છે ને એને બધી લગાડીએ ને. તો કેવું બે આમ ઝઘડી છે એવું ફટાકું છે દેરાણી જેઠાણી.
હા મે બી જોયું છું, એજ તો તમને ખબર હા હા તમને ખબર છે દિવાળી નો તહેવાર આપડણે કેમ મનાવી છે?
શું કહો છો?
દિવાળી આપડે કેમ મનાવ છે તમને ખબર છે?
હા.
હા કેમ મનાવે છે આપે દિવાળી?
શું કંસો?
એનું કેવું શું દિવાળી ના તહેવાર આપણે કેમજવીએ છેએ તમને ખબર છે? એ દિવસે છે ને રામ પેલું અનાજ છોડીને પોતાના રાજ્યમાં આવે. એટલે એમ એ ખુશી માં દીવા પ્રગટાવેલા. પ્રજા એ, એટલે આપડે દિવાળી નો તહેવાર મનાવે છે હા. એ તો, દિવાળી નથી ચાર મહિના છે પણ મને તો હજુથી ઉત્સાહ થતો છે કે દિવાળી ક્યારે આવશે ક્યારે આવશે.
સાચી વાત આપડે દિવાળી આવે તો આપડણે કેવું તો કેટલી બધી
છોકરા લોકોને પણ મજા પડે છે વેકેશન થાય એટલે એ લોકોને પણ મજા પડે.
હા જે વાત છોકરા લોકોી કેટલા ખુશ થાય. ના આપે મોટા ભી કેટલા ખુશ થાય દિવાળી આવવાના હોય
હમ એવજ તો.
છોકરા શું કેશે, મમ્મી નવા કપડા લાશે બઉ ખરીદી કરશે નાસ્તો બનાવશે. કે કે મમ્મી, તું કયો નાસ્તો બનાવશે મમ્મી તું શું બનાવશે મમ્મી એવું. જેમ એવું કરતા હશે.
હા, એજ તો છોકરા લોકો ને બને બહુ સારું લાગે છે. છોકરા લોકોને એટલે... છોકરા લોકો એટલે હું.... એ લોકોને દિવાળી એટલે શું? ફાટાકડા ફોડવાના બસ એ લોકોને બીજું કાંઈ લેવું દેવું નથી. આપડે તો કેટલું બધું હોય કામ હોય. મહેમાન આવે દિવાળીનું દિવાળી તહેવાર મને એ પણ એમ... પણ ગમે છે. કેમ કે, આપણે એકબીજા ના ઘરે જઈએ મળીએ નાસ્તો કરીએ. બધા ભેગા થાય. એટલે મને દિવાળી ખુબ ગમે છે. દિવાળી ના દિવસે બધા મહેમાન આવે ઘરે. આપડે પણ જઈએ એ લોકો ના ઘરે. પછી આપડે પૂજા કરીએ છીએ. લક્ષ્મીજી ની એ પણ મને ખુબ જ.....
હા, દિવાળી માટે ભી હું ભગવાનની ભી પૂજા અને ભગવાનની ભી..... ખરીદી કરી. ભગવાન માટે બી મેં એટલી મસ્ત સરસ. સરસ વસ્તુ લાવું છું ચુંદડી લાવું છું, કપડાં લાવું છું. સાચી વાત છે.
એક તો....
અને આપણે દિવાળી દિવાળીની આપણી ધનપૂજા કરીએ. ને..... આ પેલી લક્ષ્મીજીની પૂજા કહેવાય ખબર છે?
હા ખબર હાઅ.
લક્ષ્મી પૂજા આપણે દિવાળી ટાઈમ કરે ને તો સારું કહેવાય. ઘરમા આપણે.. ચાંદ આપણે ધન દિવાળી જોડે એક દિવસ... પહેલા ધનતેરસ હોય. એને બી ચાંદી ની વસ્તુ લાવવાની બહુ શુદ્ધ કે,
ચાંદી ની વસ્તુને નવો ઝાડુ ખરીદવો જોઈએ. ધનતેરસ દિવસ તો, હમ.... હા, મેં તો લાવું છું. દર વર્ષે ચાંદી નો સિક્કો લાવુ છું. એ ઝાડું ને નવું હમ..... એજ તો, મને તો બહુ ગમે દિવાળી હોઈ એ.
મને બી પણ બહુ ગમે ને આપણે ઝાડુ લઈએ. તો, ઝાડુ બી નહી ઝાડુ ની ભી.... આપણે ભગવાનના મંદિર જોડે મૂકીને પૂજા કરવી પડે સાચી વાત એ....
દિવાળી હોય ને એના બીજા દિવસે નવું વર્ષ લાગે ને એટલે સવારે વહેલા ઉઠે છે. પછી જે જૂનો ઝાડુ હોય ને એને... થી ઝાડુ કાઢે છે. પછી એ ઝાડુ નીચે ફેંકી ને મતલબ નીચે.... એ બહાર મૂકીને આવી દે છે. પછી નવો ઝાડુ ની પૂજા કરે ને એનાથી ઝાડું કાઢે મારા...
હા સાચી વાત હે. હા સાચી વાત હે.
એ જ.
બહુ સારું કહેવાય. આપણે બાર મહિના ઘર ને આપણે શાંતિ થાય. ઓર શાંતિનો વાસ થાય. આપણા ઘરમાં એવું...
એજ એજ હા એજ તો.
સાચી વાત છે કે નહી, એના મા દિવાળી... આપણ બહુ મસ્ત તહેવાાર છે.
મેં તો હમણાંથી વિચારી લીધું છે. દિવાળી પર આ પહેરવાની સાડી પહેરવાની. હ જે પૂજા કરશું. એવી રીતે પૂજા કરશું, ખુબ ઉત્સાહ છે.
કેટલી બધી આપણે ખુશી થાય નહી કે, આજ પેલું લઈ જાય, તેમ લય જાય, આજ પાર્લર... જવાનું આ પેલું કરવાનું એવું બધું ને... ખર્ચો ભી કેટલો થાય દિવાળી ઉપર તો!
દિવાળીમાં તો બહુ ખર્ચો થાય છે, પણ શું કરીેએ સાલમાં એક વાર આવે તો પછી ખર્ચો કરી લેવો જોઈએ.
સાચી વાત એ.
બાકી બીજું બધું સારું છે?
બસ બીજું બધું સારું છે.
ઠીક છે ચાલો. તમારી જોડે વાત કરીને ખુબ આનંદ થયો મને ફરી પાત છું. હમ
તો આપણે બહુ મજા આવીશે મને સારું બી લાગ્યું આપણે દિવાળી મા માટે અમે વાત કરીને ને મને ગમ્યું બી હે તમારી વાત બી હાચી વાત છે.
ચાલો ધ્યાન રાખજો રાધે રાધે.